હલો
હલો
નેટવર્ક આવતોું છે ને તારામાં
હના
હા તો બરાબર અરે મહેતા નાક મેં ક્યું કે મેસેજ કરવા પડતો હતો પેલા કે ઓનલાઈન છે નેને તમારા કોલ મિસ થઈ જ પછી કર્યું પોપટ ઠીક ગયયોું જેવું કર્યું પણ પછી ની રિંગિંગ થય એટલે મને લાગે ચાલ ડેટા ચાલુ જ ન હું સારું પડ્યું એમ એું ડેટા ચાલુ જ દે હ તો સારું પડ્યું એમ બાકી મારો આ કોલ ફોકટ જતો એમ
એટલે ફન કરી હ ચલેટ
હા એક એક વષો થઈ જાય એમ બાકી તારા પર તારે કેટલા ટાસ્ક પૂરા થયા એક ભી નની કરેલાનું
એકર
ક્યારે ગય રહ્યો
અમણાં જસ્ટ.
કો ના ખાતે
હિરિયા ને પગડે હિરરે હું કરેી તુંને હીરિયા માટે ચાલુ કરવા ચાલુ કરજ કરો હ એક કર મારે પૂરે બેરે
હ હા બરાબર
એરિયા કરું નહી કરું વિચાર ચાલુ કરું કઈ નઈ ગલું.
પાંચ પાસે તેમાંથી એક પૈ તો બાકી એમ કોલ ને એવો નહ લાગે ને તો પછી એક કોલ ફોકટમાં જાય લાગે એમ
એટલે પછાઈ તે મતલબ માઇનસ થઇ જાય ને
હા તે મા તે પાંચમાંથી તે પ માઇનસ થઈ ગાય
તિટ તેનું.
ટોપિક ચેન્જ કર કેમ કે આ ટોપિક વાત કરવા ને મનાય છે.
હમ.
હું કરરે જમેલે તું.
બાકી તું.
બાકી અ તો હઈરે એલસ હાચડ તું હાચ
બરાબર નહી બનાવવાનું બાકીું ચાલો ક્યું.
હમ હમ હ બના ના પચડી કેપાસ રોટલી સાક
એ નકીની મુજુંી હજ તો હોઈ લેલી મ્મી.
સમવાના ક્યારે તો
ક ચાય બનાવ મમ્ી આરતી રીતેું પૂરું કર્યું તેમાં દૂધ ચડ ચાય બનાવેને બીજું બબર
હમ હમ.
તમારે બનાવ્યું બાકી
અમારે શાક મૂકી આવેલો છેવે કદાચો થ્રી કિલો હોય
હમ હમ.
એ તો અહી અંગણીળ જરે લ તો અખ
હમ.
મસ્ત ખાતલે પડીને મસ્ત તમથે
ચાલુ ફોન ટેપ કરી દ ગ મેમે મારે
હમ.
ચાલું ફોન ટેબ ખુલી જાય ગ મેટર
અ મેં તો ફોન યુઝ કર્યા કરતોસ ને
હહ સ્પીકર પણ થાય ગ ન એમાં.
ટીકા પણ નનીં થાય મેં એયરપિન લખેલી તું
બરાબર.
એજ પ્રોબ્લેમ છે સ્પીકર પર નહી થાય એમ આજુબાજુ ના કોઈ બોલ સાથે ખંભળવાની છે તે તો વાંચેલું છેડો.
હમ ત તો અભ કો વાત ન કર
આવેવે હમ. મને નહી સાંભળાય ને. તે પેલા ફ્રીજમાં છે તેમાંથી લઈ લેવા કે. એક જ હા હલો.
હમ હલો.
બોલો.
બોલો તમે હોલા કઈ કરતા નહી મલે
નેહાળી
ફોન માં હોય બીજું હુ કરે એ
મઘમ સીસણ આય
એ એવી જ રહી કોઈવાર તો
આજે ગેલો કે ની ગેલો હતો તું
ગેલો ને
હ હ બરાબર
વેલો નીકદી આવેલો આજે
હામા આવી રેલો તો
ઇકો માજ વરી
આખી ઇકો ની અમારે ઇકો અમારે ડ્રાઈવર ભી એક ઇકો ચાલુ કરળી આજે અમારે ડ્રાઈવર એ ઇકો હમ એની ઈકો ને અમારે માસી નો પોર્યો છે ને.
હા
તે ઈકો અને લઇ લીધી એટલે ફરવા લઇ લીધી મતલબ મા વરદી બાનધવા હારું
બરાબર
એટલે હમણાં બે ચાલેની
પેલો જરાક લાઈક કર
તમારે કેવું પેટમાં ને પેટમાં ડુખ્યા કરે
પેટમાં આવું કઈ નહી વચ્ચે દાદા ને ત્યા ગયેલા રવીવારે ત્યારે મારે પેટ પર નીચે થી ફાર પડલુ ચલાવ લઈ ગયલું ને ચલાવવા
હા.
તમા પેટ પણ નીચે સાટ ભરાડારે પડે મતલ ડાબ પર ગેલીઠ. ત અથ જે થાયયા ફ પછી નિ જ એ જાય જવાું કાલે આવવાનો હતોો ફોન પર. કાળ મે રેનકોટ નની લઈ ગેલો એમાં કાળ નની. હ વખાતે બહીી રાત દવ નિ ભું કાલે બહીી.
ના આજે સવારે બહ આવતો હતો.
હ એટ બટ એવો.
એમ ન આવ્યોે તો તો બહુ આવતો હતો.
ડ્રાઈવર એટલે ન ગાડી પરવર કું. પછ તમે નીકળ ગો લ આવી ગ જાય નને બ હ મનેવી નને ખર બહું.
હા તે તો વાદળ હોય થાનઠાન પડે કે નહી અમારો બાજુ જોરદાર વરસ્તો હતો.
હવા હજવા હ ઓો થઈડીમ થઈ ગું.
બપોર પચ્ચેથી તો ઓછો જ જેવ હતું ગયો બને જ જેવો થઈ ગયો. હ વલસાડમાં તો મળે જ ને બહબરસ્.
મસ્ત એજ તો એક ભી આજે તો એક બી લેક્ચરની ની ભર્યો ને ટટેન્ડન્સ બધી મળી ગઈ
અ.
હે
બરાબર હો કે.
હમ હ.
બસ અને
નવીનતા માં.
નવીનતા મા તો કઈ ની મલે
જો સિલેબસ સિલેબસ એવો લીધેલો હ યે ને તું એ તો
બીજા મને ખબર પડે બેંકિંગ આપવું પડે મારે સબ્જેક્ટ ન ખાલી.
હમ હમ.
હરા. હર મુું કોઈ રસસાી નઈ પ ખર.
હ હા અમારા અકાઉન્ટમાં આપેલા હ બસ. હા અમારે અઉન્ટમાં અમારે અકાઉન્ટ સિક્સમાં આપેલા છે.
હમ હમ સિક્સ થયરી ને.
સિક્સ થિયરી ની મળે સિક્સ દાખલા વાલું ને ફાઈવ થિયરી.
સિક્સ ઓડિટિંગ પીલને ફાઈવ અકાઉન્ટ.
ઓડિટિંગ જ ભવ પણ હવે તને સમજાવવાનું ફારી પડે એટલે તું ફાઈ ઓડિટિંગ સમજ ને ફાઈ. અને છઠ્ઠું અકાઉન્ટ સમમ જ.
હ કઈ નહી હોજ ભરી એરે શું હું હમેન ભારે પડ.
ફાઈ ને સિક્સ માં જ ફરક બાકી નામ તો બે નું સેમ જ છે.
હા સેમ જ એ તો એમાં મતલબમાં દાખલા આવે ને. તે એકઉન્ટ નું ગણી કેડ્યું મતલબ એટલે મને ખબર કેમ ખાલી પેલા. ડ ઓડબજેક્ટ એવું ક અમને એવ મો. તમાર હું કઈ બના ન ખબર. હમ.
એવું જ સમજી લે તું.
તું આમજવાનો હતો. હજી.
બી ફને ફાઈ ને સિક્સ જ હો બીજું હું ફાઈ એટલે થિયરી ને સિક્સ એ.
હમ.
પણ એ તો પોતે કંપની બે કંપની લેવાની બે કંપની કા તો કોઈ. બે લે એમ તો બે લેવાની પણ એક લઈ તો તેનો. એ સલરી. ટું બેલેન્સ શીટ જોવાની ને બધું જોવાનું તેને પરથી પછી ખાતા. તૈયાર કરવાના હતા હતા ની સોરી ગુણોત્તર વધવા આપેલા છે હમણાં.
એટ કમની બે લેવાની એટલે હું.
કંપની કોઈ બી લેવાની એમ.
એ તર ભલાપરટ ગ ને તું.
હા.
એ દાખડામાં કે નહીો ગુણલોોટરમાં.
ના વસાયમેન્ટમને તલ સા આવું.
હા હા એવું એસઆઈ ટ્રાવલ બોલ ને તું.
અસાાઈનમેન્ટ આપેલો છે. એટલે કોઈ બી બે કંપની લેવાની તેના પેલા જો લેવાના એમ.
હમ. સાડી હો.
લેવાનું બેલેન્સ સીટ લેવાની તને પડતી પછી. પેલા ગુણોત્તર સરખાવાના એમ. ચાર કે પાંચ ચાર કે પાંચ ગુણોત્તર ગણવાનામ.
બરાબર.
ચાર ગુણતા. એ ગુણતર ગણ હે ને એક એવી રીતે. તો પછી પેલું અનમેન્ટ જેટલા મા ક ને. એટલા બધા આપશે એમ ફૂલ માર્ક બાકી જે એલી આપ હે ને જે કોલેજ માંથી બધાને થ્રુ મળે ને એને થ્રુ એમ બધાને જે આપ થાય નેમ. તે ગણે ને અસાઈમેન્ટમાં.
એટલે હું વધઢારે એટ.
ચો અર્સા મેડમે ને અમારા ક્લાસમાં એણે આપી દીધેલો પણ જે એણે બનાવેલા તે નહી આયપો એમ.
હમ્મ.
જે એને બનાવેલો તે આપે ને તો તેમાં બે માર્સ કાપસે એમ. તેમાં ફૂલ માર્કની આપે એમ ને હમણાં જે અમને આયપો ને. એ ગણે ને તો એમાં ફૂલ માર્કટ એમ પણ બધાનું સેમ નહી રહેવું તે અલગ અલગ હોવું જોએ એમ એટલે કે. પાંચ છ નંબર પછી પાછું તેજ આવે પહી કરવાન
હમ્મ હમ્મ
એવું કીધું અમને. અમે તે બધું બના એમ તો અસાનમેન્ટ ક્લિયર થઈ જ ગ્યું હશે. કાલે કદાચ બનીને આવી જાહ
એ
એ ફ્રેન્ડે બનાવી ખમ તો તેને તો ઈઠોતેર રોલ નંબર કે ન ને મારે તો પચાસ તો મેં બે તો તે જ ઉતારી લે મેમ.
હમ્મ બરાબ
જો તો કંપની ના નામ નહી ચેન્જ કરું કંપની ના નામ હું કરવા ચેન્જ કરવાનું.
હમ્મ એજ એ ખાલી પેલો ડાખલો માર્યો તો હે
હમ્મ બરાબ
બાકી એમ તો ની જ શોભે
હમ્મ.
બાકી તો બીજા કો બાકી તો બીજા કોઇમાં અસાઇમેન્ટ નહીં પણ એક્ઝામની ડેટ એક્ઝામની ડેટ ડિક્લેર પેલી થઈ જી એમ આવી ગી
કોલેર બી નઈ.
ઇન્ટરનલ ની ડેટ ની આયપી પણ એક્સટર્નલ ની આપી દીધી.
સ્ટુડન્ટ આઈ અ પેલા પાસે અ લોકર માં
હમ્મ હમ્મ હ
ઓક્ટોર મા સે ને
એક્ટર્નલ ની
હ અ
હ એ ઓક્ટમ્બર માં જ છે બાવીસ તારીખ થી
હમ્મ ટાઈમ બહ ઓશો છે જોવે હે
હ તો ટીવાય માં આપડે ઓછો જોવાનો
ખરું.
એ તો ચાલો હામઠી વેલી પતિ જાય તો હાર પેરું પણ ચાલ પ
એ હા
મેં કર્યું કે આઠ તારીખ પેલા આઠ દસ તારીખ પેલા પતિ જવા જોઈતી હતી ન સમ્બર માં પણ તે પછી થી ચાલુ થવાની
તો એમા ઉન્ટ થાવા નું હતું
નવરાત્રા એન્જોય ની થાહે હરખા
બરાબ
ને તેથી ગણ ગણપતિ બી બરાબર સેલિબ્રિટ ની થાહે કેમ કે તેથી પછી ઇન્ટરનલ ચાલુ થઈ જહે. ગણપતિ પતે ને પછી તરત ઇન્ટરરલ આવી જહે જોજે ની તું.
કોઈ ની માટે ખાઈએ તો એડજસ
ક તો ગણપતિસ માં પણ ઇન્ટર્નલ આવી ગઈ ને તો પત્તર ખંડાઈ જહે.
ની મુખે ઉપર કોઈ આવી જાય કેવાય નહી પણ.
આવી જતી છે કેમકે ગયા વખતે નઈ ને પેલા જીગર લોકો એમકોમમાં હતા ને
પહોં
દીક્ષિતાનો અહીયાનો છે જીગર કરીને પન તે ટીવાયમાં હતા ને. ત્રણ કરતા પેલા ત્યારે તે લોકો ને તેવું જ થયલું ગણ આવી ગેલો જ
હમ્મહ. કોને આવ? હ
જેટલી જલ્દી એક્ઝામ આવે તેટલું હારું વરી.
હમ્મ, એ એપ્લિકેશન લાખવા આવુ પડહે. અરજી
હું
તા પેલું હવે આજરીય અરજી મુકવા આવુ પડે એવુ સે.